હા બોલો કેમ મજામાં.
બસ બસ મજામાં મજામાં બોલો બોલો કયા ટોપિક પર આજે આપડે વાત કરવી છે.
કયા ટોપિક પર આપડણે આજે વાત.
હા આજે આપડે રમત ગમત અને ફિટનેસ ઉપર વાત કરવી છે.
હા, બઉ સરસ ટોપિક લીધો તમે રમત ગમત અને ફિટનેસ કે જેના વગર લાઈફ સારી જીવવી હોય તો આ બે વગર લાઈફ સારી જીવી જ ના શકાય,
હમ સાચી વાત છે. અને પોતાનું શરીર ફિટ રાખવા માટે તમારે યોગા કરો રમત ગમત કરો જોગ વોકિંગ કરો બધા જીમમાં જવા માંડ્યા છે, સવારે જાય જેને અનુ હોય જોબ પર જવાનું હોય તો એ લોકો રાત્રે જ. પણ જીભમાં એટલા સાધનો હોય છે, કે તમે પોતાના શરીરને. કામ કરી શકો છો શરીર ને ફિટ રાખી શકો છો. અને આજકાલ બધાને ફિટ રહેવું ગમે છે, કારણ કે આટલી દોડધામ એમાં પોતાના ત સાથે. ખાવા પીવા એ પ્રત્યે ધ્યાન નથી અપાતું એટલે. રોગો પણ એટલા નવા ઉભા થયા છે, કે નાની નાની ઉંમર માં એટેક આવવો કોલેસ્ટ્રોલ. વધી જવા. એ લોકો ખાવા પીવામાં એટલ ડાયટ ફોર્સ કરતા થઇ ગયા છે એટલે બઉુ અઘરું કામ થઈ ગયું છે એમ
નહી નહી ચોક્કસ એકદમ સાચી વાત છે કે જો તમે નાનપણથી કોઈપોર્ટ સાથે જોડાયેલા ના હોય રમત ગમત સાથે જોડાયેલા ના હોય ને તો તમારું શર એટલું ફિટ એ ફટ નથી બનતું ફિટ એ એટલા માટે કે તમે ગમે તે ગમે તેલું કામ હોય ને તો પણ તમે પૂરું કરી શકો અને ફાાઈટ એટલે તમને ગમે તેવો રોગ અને તેની સામે તમે ફાઇટ આપી શકો એટલે જો આપણે સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સમાં ના હોય તો શું કેવાય કે આપડ ફિટ અને ફાઈટ નથી રહી શકતા એટલે સ્પોર્ટ્સમાં તો રહેવું જ જોઈએ એના માટે કે આપણા સ્વાર્થ માટે આપણે રવ લાંબા ગાળે આપણે આપ હેલ્થ સારી ર આપણે પોતાની જાતે હરી ફરી શકે બીજા પર ડિપેન્ડ ના રહીએ તો એ બધી વસ્તુ છે ને તો હોય ને તો જ કામ લાગે છે અને ફિટનેસ ની જયારે તમે વાત કરી કે લોકો અત્યારે શું કરે આલતુ ફાલતુ ન ઘણું બધું ખાતા હોય છે અને ઘણા બધા સાચ હોય છે પણ અત્યારે તો ફ્રૂટમાં વેજીિટેબલ્સમાં એટલું બધું જાત જાત આવે છે ને કે આપણે ગમે તેટલું સાચવીએ ને તો પણ કઈ ને કઈ તો ખાતર નું આવી જ જાય તો એની સામે આપણે જો આ રીતે સ્પોર્ટસમાં હોઈએ તો આપણે સારી મેનેજ કરી શકીએ છીએ
અને પ્રદુષણ એટલું થઈ ગયુ તો જે નેચરલ વસ્તુ પાકવી જોઈએ એ પ્રમાણે પાકતી નથી એટલે ખેડૂતોને પણ શું છે પકવવા માટેની સારી વસ્તુ એનું રૂપ રંગ એ લાવવા માટે ઈન્જેક્શન આપવુ પડે એ પ્રમાણે વસ્તુ મળે ને દેખાય અને જોવા મળે એટલે એ લોકો બી ખાતર નાખી કરે એટલે આપણને ચોખ્ખી વસ્તુ મળતી નથી એટલે પહેલાના લોકો સિત્તેર એસી પંચ્યાસી નેવું સો સો વર્ષ સુધી ના પણ અત્યારે આપણને જોવાને પણ ફિટનેસ જોવા મળે છે એકદમ ફિટ જો જોવા મળે કે ન મળે અત્યારે પણ હજુ એમના દાત પણ હાલ્યા નથી એમના વાળ પણ હજુ નોર્મલ કાળા છે હજી ઘોલા થયા નથી એટલે એને હરતાફરતા તો પોતાની જાતે અમુક તો લાકડી વગર ફરતા ફરતા જાય અને અત્યારે તો આપણે અત્યારથી જ ચાલીસ પચાસ વર્ષની ઉંમર થી જ ઘોડાના ઓપરેશન કરાવવા પડે છે કેપ ખાવા પીવામાં કોઈકની ચરબી વધી જાય કોલેસ્ટેરોલ તો આવે છે કે કોઈને પગ દુખે છે કોઈને પ્રેશર આવે ડાયાબિટીસ એટલું સુગર નું સાચવો કારણ કે કોઈ વસ્તુ પ્યોર તમે ગાય ી લાવો કે અમે પ્યોર વસ્તુ અમે પ્યોર વસ્તુ અમે ફ્રૂટ કહિયે અમે ડ્રાયફ્રટ ક પણ એ વસ્તુ તમારે પ્યોર હોવી તો જોઈએ ને તમે ઓછો અમે ખાઈએ છીએ પણ એમાંથી આપડું પ્રોટીન વિટામીનસ એ બધું કઈ તમને મળતું એટલે બધું અઘરું કામ છે આપડે કહીય પણ મળતું નથી એમ
ના ના અત્યારે તમે કીધી ને એ જ વાત તને કહુ કે બારે મહિના ડ્રાય ફ્રૂટસ બધા ખાય છે લે છે વેચે છૈ બધું જ તો શું બારે મહિને ડ્રાયફ્રૂટ ની કરાય તારાથી ની ખવાય કારણ કે એ છે ને બાકીના સમયમાં શિયાળા સીવાય બાકીના સમયમાં ગરમ પડે અને ડ્રાયફ્રુટસની ખેતી કેવું કે અમુક સિઝનલ હોય છે તેવી જ રીતે ફૂટ્સમાં પણ સિઝનલ હોય છે કે ભાઈ કેરી તો ઉનાળામાં જ ખવાય કેરીની જાત જે છે ને તે પ્રોપર પોતે ગરમ કેરી કેરી ખાવામાં ગરમ એટલે લોકો શું કરે કે કેરીનો રસ કાઢે ને તો અંદર ઘી નાખે અંદર સૂઢ ગંઠોડા નાખે અને પછી ખાતા હોય છે તો કેરી ગરમ નહી પડે વાયડી નહી પડે પણ ખાયતો હોય ખાતા તો હોય જ છે કેરી ખાવાથી માણસ ના શરીર માં રોગ પ્રતિકારક શક્તિ પુષ્ ક પ્રમાણમાં એટલે પુષ્કળ પ્રમાણમાં વધે છે એટલે તમે જોજો કે ઘણા બધા લો કો જે ડાયાબિટીસ ના પેશન્ટ હશે ને તે પણ એવું કહેશે કે ભાઈ હા પછી હું દવા વધારે ગડી લઈશ. સહેજ વધારે કરી લઈશ બીજું બધું વધારે કરી લઈશ પણ કેરી તો ખાવ વીજ પડે અને આરામથી શોખ થી મોજ થી એ લોકો કેરી ખાય થતા હોય છે.
આ સિઝનમાં કેવું થયું અમારે કેરી લાવતા હતા ને અમે તો અમે કેવું આમ ઓર્ગેનિક ક્યારેક લાવીએ આમ પળીકી વાળીઓછી જ લાવીએ. એટલે એને શું કર્યું એને બી ખબર કે બધા હવે ઓર્ગેનિક તરફ વળ્યા છે અને પકાવવા માટે ગરમી એવી પડવાની ચાલુ નથ અને જેન લોકો દાદરા બેસી જાય ત્યાં સુધી જ કેરી ખાય એટલે શરૂઆત વહેલી કરી દે ભલે કાચી આવે થોડી મોંઘી આવે ખટાશ હોય કેરીમાં કઈ મજા ના આ ના આવે પાકે નહી બગડેલી નીકળે એટલે એ લોકો શું કરે ખાતર પડીકીઓ નાખ બોક્સમાં નાખે અને એટલે એમાં શું થાય ઉપરથી મોઢા બગડે કાં તો ઉપરથી એમ કલર એટલો કેસરી દેખાય. પણ એમ પાકેલી ના હોય ખટાસ અંદરથી પકડ કેમ કે જે નેચરલ પાકે ને એનો ટેસ્ટ અલગ આવ વે એનું કલર અલગ આવે. એટલે એ લોકો શું કરે અંદર પેલી પડીકી મૂકે અને એને પકવેને પછી વેચે અને આપણેે ઘરે લઈએ એટલે આપણા ઘરે એક જ દિવસમાં તો પતાય ને ચાર પાંચ કિલો ક્ન્ટિટીમાં લાયા હોયએ કે સવારે જ્યુસ કાઢીએ સાંજે આપણે સમારીએ કરીએ એટલે એ બધું કરીએ એટલે આપણને આપણા ઘરે પણ એટલા દિવસ પડી રહેે એટલે વસ્તુ બગડવા માંડે એટલે એમાં પણ રસ કાઢતા તો આપણે ખાંડ નાખવી પડતી અને પેલા તો મીઠાસ જ એટલી હતી કે તમે ખાંડ નાખવાની તમે પોરી ત ખાવ તે જે નેચરલ મીઠાસ લાગે એટલે અમે છેલ્લે છેલ્લે જે ઓ ર્ગેનિક જે સરકાર કાઢે છે કે ત્યાં વેચાય છે બધી કચ્છથી બધીથી આવે છે ત્યાંથી અમે પટી ઉપરથી કલર ગ્રીન હોય. પછી તમારે આ પેપરને મૂકીને તમારે પપ્પાવા માટે એ મૂકી દેવાની હોય છે. અને એને પછી તમે જુઓ ને તો ધીરે ધીરે ધીરે પાકે એ સમારે એટલે જે ઓરેન્જ કલર એની જે મીઠા પછી તમને કોઈ આવી પડકી વાર કેરી તમને ભાવશે જ નહીં એમ. એટલે આ રીતે બી શરીર પોતાની રીતે ફિટ રાખવા માટે થોડીક મોંઘી પણ ઓર્ગેનિક કેરી એ લોકો વાપરતા એ આપું શરીર ફીટ રે સારા પેઇ કમાયસે ના માટે આપણે શરીર ફીટ ર સારું ખાઈએ સારું વાપરીએ તો આપણું શરીરમાં રોગ ઉત્પન્ન ના થાય. ને થોડી કસરત કરીએ આપડે એમ.
હા સાચી વાત છે તમે કીધું ને બિલકુલ સાચી વાત છે કે પેલા જે લોકો એ સારું સા સ તાજું અને ઓર્ગેનિક વગર ન ખાધું હોય ને તે તો ખાઈ જ ના શક કે અને જે પેલા આપડે એમ કે ને અસલના લોકો એટલે મારા દાદી સાસુ હતા ને તે તો દરેક સિઝનમાં જે ફ્રૂટ આવે ને એ ફ્રૂટ કેમ ગમે તેલું કેમ મોંઘુ નહીં હોય ખાવાનું ખાવાનું એટલે ખાવાનું જ તો જ રોગ પ્ર્રતિકારક શક્તિ વધે અને શરીર મા એ મોસમમાં આપે જે ખાવાનું હોય ને તેની કોઈને કોઈ રીઝન સાથે જોડાયેલું હોય. છે એટલે એ એવી રીતે આવે છે મેં તમને કીધું કે કેરી છે એની તાસીર ગરમી ગર ગરમ કવાય કેરી છે ને પચવામાં ગર કેવાય છતાં પણ એ ઉનાળામાં જ આવે છે ને બધ ધા લોકો ગરમીમાં જને ખાય છે કોઈ દિવસ તમે એમ કીધું કે ભાઈ અત્યારે કેરી નહી ખવા અત્યારે બહ ગરમી છે કેરી તો બહ ગરમ કેવાય એટલે આપણે અત્યારે નથી ખાવી એવું કોઈ કેતો જ નથી એટલે જે સીઝન મા જે મળે ને એ આપણે ખાઈ જ લેવાનું હોય છે બીજું કે આપણે ખાઈ લેવાની તો વાત કરતા હોય છે પણ ખરેખર શુદ્ધ છે ઓર્ગેનિક છે ખાતર વગરનું છે. સારી સારી રીતે ઉઘાડેલું છે સારું બેસ્ટ ક્વોલિટી નું છે એ બધું જોવા જઈએ ને તો આપણને કઈ જોવા નથી મળતું બસ કેટલીક વાર તો મેં એવું પણ જોયું છે કે અમુક ફ્રૂટસ હું ખઉં ને મને ભાવતા હોય ને તો હું ખઉં ને તો એક ખાવા ખાતર ખાતી હોને એવું લાગે નહી એનો કોઈ ટેસ્ટ હોય નહ સરખો આકાર હોય નહી એના અંદર થી આપણેે જે ચાહી ને બધું ખાતા હોય તેવ અંદર થી નીકળે એટલે એ બધું જ શુ કેવાય કે અ ઓર્ગેનિક વગર નું હોય છે પણ હવે લાવવા પછી આપડે શું કરે ટ કર્યા પછી દુકાનદાર પણ એ વસ્તુ પાછી લેતા નથી હોતા એટલે આપ આપડણે શું કરીએ છૂટકે કે ના છૂટકે એ વસ્તુ ખાવી જ પડતી હોય છે
અમે જયારે નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે વેકેશન હતું ને ત્યારે શ શરૂું અમે પેલા બેલા સક કરે તું તમે બેડમિન્ટન પણ અમારા જે સ્પોર્ટ્સ શર હતા ને એમનેધું તમે બેડમિન્ટન ને તમે હોકીમાં આવી જઓ તો પછી એ દિવસ તો અમે બે મિનટન રમી લીધું પછી બધું સમજાવીધું તમારે આ રીતે રમવાનું આ રીતે કરવાનુંને આ રીતે બધું બ બતાવી દીધું પછી બીજા દિવસથી અમને કીધું કે તમે કાલે ચાર વાગે આ આવી જજો તો ચાર વાગે ગયા એટલે હોકીનુંું જે ગ્રાઉન્ડ હોય આખું એને અમે હોકી ના ગ્રાઉન્ડમાં અમે ચાર રાઉન્ડ મારતા કરતા પછી પ્રેક્ટસ પેલા પછી આખું ગોળ રાઉન્ડ કરી બધા કસરત કરતા એક્સરસાઇઝ કરતા પછી અમને હોકીને બોલ આપતા પછી એનીથી અ હિટિંગને બોલ ગોલ કરવાનું પેલા સામે વાળા સ્ટોક એટલે એટલું તમે કલાક બે કલાક અધી કલાક સુધી એટલું શરીર ને વર્ક કરતા ને એટલા થાકી જતા પણ એમ શરીર આટલા થાકવા છતાં પણ શરીર વલકું રહે. કારણ કે તમે એટલું શરીરને વર્ક આપો છો પણ એની સામે બધા શરીર ના સ્નાયુઓ હલે છે. એટલે શરીર તમારું સરળ બને છે હલકું બને છે એટલે જીવનમાં રમત બેઠાડું જીવન જે લોકો જોબ કરે છે કે આખો દિવસ એમને ઓફિસમાં બેસી જ રહ એ લોકો આમ કેહેવાય કે ફાસ્ટ લાઈફ છે કે અમે આમ કરીએ છીએ આમ કરી પણ બેઠાનુંું જીવન થી એમની શરી તો શરીર વધે છે ખોરાકી લઈ લઈને એમને એસી માં બેસવાનું જ રહે છે એમને કોઈ હલન ચલન વર્ક એવું રહેતું નથી ઓફિસે જાય તો પણ એમાં એક્ટિવાને એવું લઈ જાય એટલે આવી રીતે તમે નજીક ઓફિસ તો તમે ચાલીને જઈ શકો છો કે તમારે આવો ત્યારે ચાલી નાશો એ રીતે શરીર ને થોડું કસરત પણ મળે છે શરીર ફિટ બી રે છે તમને થોડું સારું પણ લાગે છે એમ
નહી નહી એકદમ સાચી વાત છે ફ્રી પણ રેવાય સારું પણ વાય અને સરસ પણ વા ભાઈ આ વિષ તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી આવજો
થેન્ક યુ.